બોલો બોલો.
છ મજમાં.
હા બસ એકદમ મજા તમે કહો
બસ મજામાં આયાજો શોપિંગ કરીને આયા હમણાં
હા હા સૈની શોપ
હ. હા મારે મારી કઝિન છે ને જાય છે આવી રીતે અને ડાયમ અમણાક એટલે એની બધી શોપિંગ ને ચાલુ છે અત્યારે
ઓકે ઓકે.
હા. હા એટલે એમાં છે અત્યાર તો કામમાં છે બધા શોપિંગ કરવાની ને આ તે બધું
પ્રિપેરેશન કરવી ડ એના માટે જવા માટે બધું કપડાનું હોય કે પછી ટિકિટ નું ને બધું બી જોવાનું ના
હા. અને પછી બધો સામાનને બી એ બી એ જ લઈ જવું પડે છે જરૂરી હોય એ બધું લેવાનું.
હા એ. પાછા બધા બેગ નું બી વજન કરે કે આટલી થી વધારે ના થવું જોઈએ તે
એવી રીતે. એટલે એ બધું ચાલે છે અત્યારે ના ના ના આપડે અહિયાં. બરાબર છે.
એવુ છ. કેમ તમને ઈચ્છા કેમ નથી મતલબ જવાની.
ના એટલે એમ મને નહી ગમતું એમ એવું. થાય કે અહિયાં જ બેટર અહિયાં જ રહીએ એમ એમ બહુ ટાઈમ સુધી કેવું ફેમિલી આમ ફેમિલી થી બી દૂર રહેવું ના ગમે આપણને ઘર પછી
હા એ તો છે યાર મારાથી બી બહુ દૂર નહી રવાતું લાઈક એક એ જ રીઝન છે કે મને બી એવ ઈચ્છા નથી થતી કે આમ બધું પરિવાર થી દૂર રહેવાનું રહેવાય ના રેવાય પછી
હા એટલે જ ને મને એટલે જ ઈચ્છા નહી એમ અને ત્યાં જઈએ એટલે બધું આપડે જાતે જ કરવું પડે એમ બધું જ જોવાનું
એ તો છે
હા
ખાવાનું લઈને હા ખાવાનાથી લઈને બધું જ જાતે કરવું પડે
હા એટલે જ ને પ્લસ આપડે પછી ભણવાનું જોબ બી કરવાની અને એવી રીતે બધું લાઈક આપડે આપડી સાથે જ કરવું પડે બધું એમાં કોઈ હોય બી નઈ ત્યાં એમ હા એટલે લાઈક નથી ઇચ્ચા એમ
બરાબર મને બી પર્સનલ હા મને બી પોતાને એ ઈચ્છા થતી નથી આમ લઈક વચ્ચે એવું થયું તું કે યાર જવું છે જવું છે પણ પછી ધીરે ધીરે થોડું ખબર પડી કે ના યાર પછી થાય ના થાય બધું અને ત્યાં બી પછું કઈ ગેરંટી તો નહી જ ને કે બધું સારું થશે
હા એટલે જ ને એટલે જ મને બી ઈચ્છા નહી થતી એમ કોકવાર એમ એવું થાય કે યાર કેટલું સારું બાર હોય તો પણ પછી એવું થાય કે ના એના કરતા
એજ અને અત્યારે તો બધા દેશોમાં બધા ગુજરાતીઓ બધા ભેગા થઈ ગયા છે વધારે અને ત્યાં બી બધું નોકરી નને બધામાં થોડું કંઈક ને કંઈક વાંધો પડે છે
હા એટલે જ ને અને એમ એમાં બી કેનેડામાં તો સૌથી વધારે એમ લાઈક બીજું ઇન્ડિયા બનાવી દીધું છે કેનેડા તો
હ એ ત્યાં તો જોબ મળવાનાથી કઈ ઠકના નથી
હા એજ અને અને અત્યારે તો કેવું યુદ્ધ નેવ બી ચાલે છે એટલે એટલે બી થોડું આમ એવું થાય કે ના કઈક થાય તો પછી શું કરવાનું એમ આપડે એકલા હોય તો
હા એ તો છે તો તમારી કઝિન ક્યારે જવાની છે
એને અ મ વન મંથ પછી છે જવાની ટિકિટ હા હા એટલે એટલે બધું બધું પેકિંગ ચાલે છેમ તેમ બધું જવા આવવાનું કશું લાવ કરવાનું હોય જેમ જેમ યાદ આવે એમ અમેમ બધું લાવી દઈએ
હા એ તો એવું જ રવાનું એન્ડ મુમેન્ટ સુધી કંઈક ને કંઈક તો પેકિંગ ર થદ
હા એટલે જ ને તેમમ જેમ જેમ હા એજ ને એટલે જેમ જેમ યાદ આવે એમ એમ બધું મુકતું જવાનું એમ એટલે પછી કઈ રહી ના થાય એટલે એવી રીતે એ બધું ચાલે છે અત્યારે તો એનું બધું
ઓકે ઓકે એને કઈ બી હેલ્પ જોઈએ ને તો મને કજો તમે
હા હા શ્યોર કઈશ
એટલે ત્યાં છે ને મારા રિલેટિવ છે છે એક એક બે અને બહુ ખાસા ટાઈમ થી ત્યાં રે છે તો ત્યાં પરમાનન્ટ બી થઈ ગયા છે તો એ એ રીતે બી એમને બધું બહુ ખબર છે ખ્યાલ હશે તો એ જે બી કઈ હેલ્પ વેલ્પ જોઈએ તો તમે મને ક્યાં જો હું વાત કરાવ દઈશ
ઓકે તો હું કઈ... ને કે કશું કામ કેવું કશું હોય તો એ કે તમને હું હું કેવડઈશ તમને એને
હા એટલે રેવાનું બી કઈ બ હોય ક રવાનું ક હોય ખવાનું પીવાનું જે બી કેમ એ ત્યા બ ટાઈમથી છે તો એમને બધું શયમમ કરવાનું બ
આમ તો. એ હમણાં તો એની ફ્રેન્ડ છે. એક ત્યાં જ કેનેડા માં અહીંથી જશે ત્યારે? તો એ એની જોડે જ રહેવાની છે? એમ એના જ એમાં રૂમમાં. પણ પછી થોડા ટાઈમ પછી. ત્યાં જઈનેનો રૂમ ને એવી રીતે! શોધશે એમ. ધીરે ધીરે બધું સેટલ કરશે ત્યાં એમ.
હા જો એને? સેટલ થતા જ એક મહિનો તો થઈ જશે. સ. આરાામથી.
હા એજ ને રૂમ શોધવાની પછી જોબ શોધવાનું ને આમ તે એ બધું કરવાનું એમ
હા બરાબર છે
પછી હજુ અ? ભણવા માટે જાય છે એટલે. કોલેજ માટે જે. ક્યાંઈ ન એવું કરવાનું આમ તો એડમિશન. થઈ ગયું છે પણ તવી એક કોર કન્ફર્મ કરવા માટે એ જવું પડે કોલેજમાં.
હા અને ત્યાં તો પાછું કેવું આખું કલ્ચર વલ્ચર બધું અલગ. ભાષા ભાઈ આખું અલગ થઈ. એ જાય.
હા એટલે જ ને પછી પાછા થોડા ક્લાસીસ કરશે ત્યાંની આમ પ્રોપર લેંગ્વેજ આવે એની માટે?
બરાબર હા એ તો શીખવું જ પડશે?
હ કેમ કે આપડે કેવું આપડે અહિયાં બોલીએ ને આમ આમ ફાઈ જાય પણ ત્યાં જેટલુ ત્યાં જેવું પ્રોપર ના આવડે આપણને
અને ત્યાં એ લોકો બહુ જલ્દી જલ્દી બી બોલે ને તો અડધી સવસ્તુ
હા એટલે જ ને? એટલે આમ કહ ત્યાં જો આમ ફ્લુઅન્ટ શીખવા માટે આમ થોડા ક્લાસીસ ને એવું કરશે? એટલે એમાં એના એમાં એના થોડો થોડો ટાઈમ તો નીકળી જ જશે એમ? સેટલ થવા મને આ. એમ કરવાવામાં એમ?
હા એ તો છે?
એજ ને એટલે એવું એ બધામાં તો છ મહિના એમને નીકળી જશે એના પછી ત્યાં સેટ થતા બી અને વાર લાગશે? ત્યાંના કલ્ચર માં કેમ કે અહીં કરતા તો આખું અલગ જ છે ત્યાં બધું એટલે?
હા ઇવન ટેમ્પરેચર ને એમાં બધામાં બી બહુ ફેર પડી જશે.
હા એજ ને આપણેે અહિયાં તો ઠંડી ત્યાં માટે તો બઉ નોર્મલ કેવાય એમ અહિયાં જેટલી ઠંડી છે એ તો. એટલે એવા ટેમ્પરેચર માં સેટ થવાનું એટલે જ.
હા, અહીયાંયાના કોઈ જેકેટ બી કમ નહી લાગે. ત્યાં જઈને નવા બુટ નવું જેકેટ પાછા સ્નોમાં
હા એટલે ત્યાં જઈને એ બીજું શોપિંગ એવું થોડું ઘણું તો કરવું જ પડે ત્યાંની માટે એમ. મ કે બધી વસ્તુ આની ત્યાં ના ચાલે એટલે એ બી પાછું કરવાનું બધું.
હા અને એને કેજો. હા બોલો બોલો.
એટલે એમ ક એમ કરતા કરતા એના છ મહિના તો ક્યાંય નીકળી જશે એમ.
હા એ તો છે. એને કહેજો કે છે ને બધી જે અમુક અમુક જે જરૂરિયાતની વસ્તુઓ હોય ને, હમણાં એટલું જ લઇ જાય બહ વધારાનું કઈ ના લઈ જાય.
હા એ તો એવ એ તો એવું જ કરીશું પછી કેવું આમ કઈ એવું લાગશે ને કે મોકલાવા જેવું છે તો પછી અહિયાયાથી, પાર્સલ માં કેવી રીતે.
હા એ પરથી કુરિયર કહી દેવાય.
કો હા કુરિયર કરીને એવી રીતે મોકલાઈ દઈશો હમણાં તો જે કેવું, થોડો ઘણો ઘર ન સામાન કે ત્યાં રે એકલા રે એટલે જોઈએ.
હા જે બધું એકદમ કેવું કે હા.
હ એટલે એવું બધું વાસણ છે કે પછી થોડું ઘણું અનાજ ને કઠોળ ને એવું બધું બી જોઈએ, એટલે એવું બધું થોડું ખાવાનું ને એવી રીતે, એવી રીતે બધું થોડું ઘણું મોકલાયશું.
બરાબર છે.
હા, ને પછી જેમ જેમ જઈશ એમ તી રેહતી રેહવું હશે તો અયથી કુરયર કરીશું.
હા, એજ અને એને કેજો કે લાઈક અમુક અમુક જે દવાને બધું હોય ને જે એકદમ અ બ એ કોમન જે બધી વસ્તુઓ હોય કે તાવ છે, શરદી છે એની બધાની થોડી દવાઓ બી લઈ જાય.
હા, એ મેડિકલની આંખી એક કીટ જ રેડી કર દઈશું. એવો વિચાર છે, કે બધી દવાઓને એવી રીતે આખી છે ને એની આ કીટ રેડી કર દઈએ એક, એટલે એમાં જ બધી દવા ને બધું મૂકી રાખવાનું એમ.
હા, અને અત્યારે તો
લઈ લેવાય
હા એતો છે અત્યારે તો પાછું નાસ્તો ને બધું બી હ શેને જોડે
હા એટલે એવું થોડું ઘણું તો લઈ જ હશે એમ બઉ વધારે નાસ્તા ને એવું નહી મોકલીએ પેલું અત્યારે તો કેવું બધા સામાન જ મોકલીશું અતારે પણ તો બી થોડો ઘણો ચાલે એટલો એટલો લઇ જશે એમ
હ અટલે હજી કેવું કે શરવાત શરવાતમાં હજી બધું એડજસ્ટ થાય ત્યાં સુધી માં લે કિચન કે જે બી બધું પ્રોપર થાય ત્યાં સુધી માં થોડો નાસ્તો વાસ્તો ચાલે એટલું આપી દેવાય જોડે.
હા એજ ને એટલે ધીરે ધીરે એ એવી રીતે બધું પેકિંગ કરીએ છે અત્યારે કપડાં ની અડધી શોપિંગ કરી અજુ બીજી થોડી બાકી છે અને થોડી વાસણને એવું લેવા જવાનું છે. લેવું બધું લેવા જાય એટલે એવું લેવા જઈસ બધું વાસણ ને એવું બધું ધીમે ધીમે એટલે પાછું એ બી જોવાનુંને કે બેગમાં આવે એવી વસ્તુઓ લઈ જવાની પાછી અને એ જો પડે કે એનું વેટ ના થઈ
એ જ ને બથું અલગ અલગ હોય ને એના એ વધારે હશે તો પછી લગેજ કડાવશે તેભી ત્યાં એરપોર્ટ પર બી
એટલે જ ને એટલે પાછું એ બી જોવાનું ત્રણ બેગ લઈ જવાની છે એક તો મોટી સુટકેસ હોય એ અને બે બે એવી રીતે સાદી બેગ એમ. અને એક લેપ અને એક લેપ ટોપ બેગ એવી રીતે ચાર બેગ થઈ છે.
બરાબર હા.
એટલે લેપટોપ બેગમાં તો ખાલી લેપટોપ સિવાય બીજું કશું બી એ લોકો મુૂકવા બી નહીિ દે એમ એટલે એ બેગ તો ખાલી જ જવાનું. અમાં તો ખાલી કેવું કઈક મેડિસિન હોય કે થોડો ઘણો નાસ્તો હોય અમુક એકાદું પેકેટ એવું કશું મૂકે તો ચાલે બાકી વિીજું તો કસું નઈ મકવા દતા એ લેપટોપ બેગમાં તો એ લોકો
હમ હમ હમ બરાબર છે
એટલે પેલી ત્રણ બેગ તો લેવાની એમ એટલે હવે જોઈશું એમાં બધું સામાન સેટ કરીશું બધું પ્રોપર એવું
પાકું પાકું તમે શોપિંગ વોપિંગ બધું બતાય દો કઈ બી હેલ્પ જોઈએ તો મને કેજો.
હા પાકો પાકો હા. હું કરું છું ને તમને થોડી વારમાં હ. હા હા બાય. હ